હા.
હા કેમ છો?
બસ મજામાં અવાજ આવે છે?
હા હા સંભળાય છે સંભળાય છે, હ મારે તો છે ને તમારી જોડે આજે મિત્રતામાં ઉપર થોડીક ચર્ચા કરવાની હતી કારણ કે તમે મારા બહુ સારા સારા મિત્રો છો, એટલે મને એવું મને એવું લાગે છે કે મિત્ર તો આપણા જીવનમાં એ ખૂબ જ મહત્વનો ભાગ છે, કારણ કે સાચા મિત્ર આપણને જીવનમાં, ખુશીઓથી આપણું જીવન આખું ખુશીઓથી ભરી દે છે અને દરેક પરિસ્થિતિમાં આપણો સાથ આપે છે. તેજ સાચા મિત્ર છે, એટલે તમારું શું કેવું છે આના બરામાં.
એકદમ જ સાચી વાત છે તમારી આ મિત્રતા જે છે, એક મિત્રતા જે મેં તો કેમને કે આપણે જીવનમાં આપણા જીવનમાં જે છે ને મિત્ર જે છે, એ આપણે રાખવું જ જોઈએ, કે એ શેના માટે કે તમારે લાઈફમાં તમારા હસબન્ડ વાઈફ જે બી હોય તે તો હોવાના જ, પણ એની ભૂમિકા એ લોકોની બજાવી શકે, જે ભૂમિકા મિત્ર બજાવી શકે, મિત્ર થી તમે કેવું કે તમે દરેક જે તમારી વાતો છે તમારો તમારા લાઈફમાં કઈ કઈ કઈ બી પ્રોબ્લેમ્સ છે, કઈ બી અડ જે બી આવતા હોય છે એ તમે ઈઝીલી તમે એની સાથે બોલી શકો. એની સાથે, તમે કહી શકો છો, તો કેવું એ તમે ડિસ્કસ કરીને ધારો કે કહીને બી આપણું મન કેવું હલકું થાય છે, તો ધારો કે જે વાત તમે તમારા હસબન્ડ કે તમારા વાઈફને, ની કરી શકો છો, તો એ તમે તમારા ફ્રેન્ડ મિત્રને કરીને તમારું મન જે છે તે હલકું બનાવી શકો, ને તમે જોઈ શકો છો, કે તમારો એક કોલથી એ મિત્ર તમારી પાસે આવી જાય છે. તમે એની પાસે ભલે બી કેટલા બી અડચણ આવેલો હોય, તો બી એ કઈ બી રીતે તમારી પાસે આવી છે, તો શું વાનવું છે તમારું એના બાબતમાં.
હા તમે એકદમ સાચું કીધું, હવે સાચો મિત્ર તો એ જ છે કે જે સુખમાં તો હોય જ છે પણ દુખમાં દુઃખના સમયે પણ. તમારો હાથ ન છોડે અને આપણને હિંમ્મત આપે અને મિત્રતા એ માત્ર મજા અને સમય પસાર કરવા માટે નથી પરંતુ એક એવો સંબંધ છે જેમાં વિશ્વાસ સમજણ અને સચ્ચાઈ પણ ખૂબ જરૂરી છે તે ઉપરાંત જો તમે જોવં ને તો મિત્રતામાં વિશ્વાસ ના હોય ને તો લાંબા સમય સુધી તકી શકતું નથી તેથી સાચ્ચી સાચી મિત્રતા માટે એકબીજા પર વિશ્વાસ રાખવો ખૂબ જરૂરી છે હવે ક્યારેક છે ને મિત્ર મિત્રો વચ્ચે મતભેદ પણ થાય ઝઘડા પણ થાય પરંતુ જો મિત્રતા મજબૂત હોય ને તો તે ઝઘડા પણ લાંબા સમય સુધી રહેતા નથી અને એ જને જલ્દી શોર્ટ આઉટ થઈ જાય અને તમે તમારે પણ એમ રિયલાઈઝ થાય કે હું આ એક નાની વાત ના લીધે કરીને આટલો સારો મિત્ર હું ગુમાવી દઈશ એટલે અલ્ટિમેટલી તમારા એમ થાય કે મારા આ ઈગો કરતા મારી મારો મિત્ર વધારે ઇમ્પોર્ટન્ટ છે તો હું ચાલું હું સામેથી પહલ કરું અને જે કઈ થયું તેને આપડે ભૂલાવીને આપણે ફરીથી નવી શરૂઆત કરે તો એજ ક ને કે જો સાચી મિત્રતા હશે ને તો આ તમારો સંબંધ ટકી રહેશે એવું મેં માનું છું.
સાચી વાત છે એકદમ જ સાચી વાત છે મેં તો કેવું કે તમારે તમારી લાઈફમાં છે ને તમારા જીવનમાં મિત્ર તો રાખવો જ જુએ કેમ કે તમે જે જીવનશૈલી જવ જીવો છો. એમાં કેવું આપણું આખું શેડ્યુલ જે છે તે બિઝી થઈ ગયું છે તો તમારી લાઈફમાં તમે જે જે બી કરો છો ધારો કે તમારા લાઈફમાં કોઈ અડચણ આવે છે તો એમાં તમારી સાથે કોઈ ન મળે. એ સમય પર તો તમે મિત્રને તરત કોલ કરીને બોલાવી શકો છો તો મિત્ર કેવું કે તમારું જે અ પ્રોબ્લેમ છે એ તરત જ આવીને સોલ્વ કરે ભલે એ મિત્ર કેટલા બી અડચણમાં હોય તો બી એ આવીને બધા પ્રોબ્લેમ સોલ્વ કરે છે બીજું એ કે હમણે એ કેવું કે આપણે આપણી લાઈફમાં આટલા બધા બિઝી છે ને કે અ શું કેવું કે આપણને ટાઈમ જ નથી મળતો પોતાના માટે ને ફ્રેન્ડસ માટે તો મેં તો એક જ કવું છું કે એ ટાઈમ બી આપણે મિત્ર માટે કાઢવો જોઈએ કે તમારે સ્મોલ ગેટ ટુગેધર છે તમે થ તમે એકબીજાની વાતો શેર કરો તમારા લાઈફમાં શું ચાલે છે તેના લાઈફમાં શું ચાલે છે તમારા લાઈફમાં શું અડચન છે તમારા લાઈફમાં ના પ્રોબ્લેમ્સ એની સાથે શેર કરો તો તેમાં કેવુ આપણા જે પ્રોબ્લેમ્સ આપણે એ લોકોને કહી એ લોકો ના પ્રોબ્લેમ આપણાને ક તો એમાં બધા પ્રોબ્લેમ્સ નું સોલ્યુશન આપણે ત્યાં જ મળી જાય છે એવું મારું માનવું છે. શું કેવો તમારું.
સાચી વાત છે હવે આજના સમયમાં આપણે જોઈએ ને તો લોકો સોશિયલ મીડિયા સોશિયલ મીડિયા દ્વારા બહુ જોડાયેલા છે પરંતુ સાચી વા મિત્રતા તો ત્યારે જ અનુભવી શકાય જ્યારે આપણે એકબીજા સાથે સમય વિતાવીએ. હવે તમે આજે જોઓ ને તમારા હજારો ફ્રેન્ડ છે ફેસબુક પર ઇન્સ્ટાગ્રામ પર પણ એ બધા મને એમ લાગે છે કે જયારે મારે જરૂર પડશે ત્યારે મારા જે એક કે બે ને જેટલા મારા જે અંગતના જે મારા મિત્ર છે તે લોકો જ મારી સહાય આવ એ હજારો લોકો મને કોઈ કામ નથી લાગવાના એટલે સામે સામે વાત કરવાથી અને સાથે સમય પસાર કરવાથી સંબંધ વધુ ઘટ બને છે અને લાગણીઓ વધુ સારી રીતે વ્યક્ત કરી શકાય છે આ બધું. સોશિયલ મીડિયા તો છે ને ખાલી દેખાવો છે તેવું મને લાગે છે કે સાચા સાચા મિત્ર છે ને બહુ ઓછા હોય છે પરંતુ તેઓ છે ને જીવનભર સાથે રહે છે અને દરેક પરિસ્થિતિમાં મદદરૂપ બને છે તેથી આપણે છે ને મિત્રતામાં ક્યારેય સ્વાદ રા નહી અને હંમેશા છેને નિસ્વાર્થ રીતે આપણે મિત્રતામાં સાથ આપવો જોઈએ એટલે આપણે ઇંગ્લિશમાં કહેવત છે ને ગ ફન્ડ ઇઝ ઇ ફન્ એટલે એ બહુ સાચી વસ્તુ છે. કે આજે આપણે ગમે તે જગ્યા પર હોય ગમે તે પરિસ્થિતિમાં હોયએ એક દુનિયામાં એક સાચો મિત્ર તો આપણા આપણા લાઈફમાં હોવો જ જોઈએ તે મારું માનવું છે.
સાચી વાત છે તમારી એકદમ જ સાચી વાત છે એ તો જ જોુએ ને મેં તો એ કેમ કે મેં તને એક વાત કેું કે અમે શું છે અમે એમએસસીમાં છે ને અમે બધા અમે બધા ગ્રુપ હતો અમારો તો અમે એવું ડિસાઇડ કરલું કે અમે કા બી હોઉં છું તો ધારો કે કોઈ બી મેસેજ કરો ભેગા થવાનો તો આપણે ભેગા થશું પણ આજે મેં તને કેમ મેં એમએસસી કરીને મારા કેટલા વરસ થઈ ગયા છે દસ વરષ થઈ ગયા છે પણ આજે આજે બી આવો દિવસ ને એવો કે અમે ભેગા થયા છીએ બધા કોન્ટેક્ટમાં તો છે પણ એટલે એવો કઈ સમય જ નથી આવ્યો કે અમે ભેગા થઈ શકીએ બધા પોત પોતાના લાઈફમાં આટલા બધા બિઝી છે. કે મેં કોઈને એક દિવસ ફાવે તો બીજાને નથી ફાવતું તો આ તો એ બધા જે સમય જે અમે વિતાવેલો એ તો મને અમને બહુ જ યાદ આવે છે પણ હમણ એવો. નો ટાઈમ જ નથી મળતો કોઈને બીજું એ કે હમ જ મારા પેલા ટેન્થ સ્ટેન્ડ ના દસમા ધોરણ ના ગ્રુપ પર મેસેજ આવ્યો કે બે હજાર થી ત્રણથી ચાર વચ્ચે જે પાસ આઉટ થયેલા એ એ જે વિદ્યાર્થીઓ ન છે ને એ એ લોકોનું ગેટ ટુગેધર રાખેલું હતું તો આ લોકો આમ આવું વાત કરે છે કે ચાલો આપણેે બી પાસ આઉટેલા ત્યારનો ગેટ ટુગેધર આપણે રાખીએ. તો બધાએ યસ કર્યું પણ અર્ધા એ તો જોયું પણ યસ નથી કર્યું કે અમારે બી આવું છે તો અમુક આ તું જોઈ શકે છે આવી મિત્રતા બી હોય છે કે અમુક કેવું લાઈફમાં આટલું બધું બીઝી થઈ જાય. કે લોકોને ટાઈમ જ નથી એકબીજા સાથે વાત કરવાને એકબીજા સાથે સમય વિતાવા માટે તો એવું છે શું કેવું છે તમારું
એ સાચી વાત છે આ વસ્તુ મારા મારી તમારી પર્સનલ એક્સપિરિયન્સ કહું ને તો મારું જે સ્કૂલનું અને કોલેજનું જે ગ્રુપ છે ને એમાં આમ જોવા જાય ને તમે ત્રણ ત્રણ જ ફ્રેન્ડ અત્યારે વલસાડમાં છે બાકી બધા બ અમે તેર થી ચૌદ જણા નું ગ્રુપ હતું તેમાંથી બધા છે ને આઉટ ઓફ કન્ટ્રી અમુક જણ વસી ગયા છે અમુક જણ બીજા શહેરોમાં વસી ગયા છે પણ જે અમારા જે આઉટ ઓફ કન્ટ્રી વાળા જેમ ઓસ્ટ્રેલિયા વાળા જે અરા ફ્રેન્ડસો છે ને તે લોકો દર બે વર્ષે આવે અને એ લોકો કાયમ નિયમ જ કરેલું છે કે જયારે બી દર બે વર્ષે આવે ને એટલે એ લોકો પેલાથી જટ ગ્રુપ પર મેસેજ પર્સનલ કોલ કરીને પણ કે એક વખત તો આપને મળવાનું એટલે મળવાનું. એ મળનું ઘણી વખત થાય મતભેદો થાય કે આજ બધું હોય કે ભાઈ ટાઈમ નહી હોતો મળતું નથી ઘણી વાર કોઈને કઈ પ્રોબ્લમ હોય કોઈને કઈ પ્રોબ્લમ હોય હવે જેમ કે આજ વખતે મારા છોકરાના બારમા ના એઝામ હતી ને મારા ફ્રેન્ડનું થયું પણ એ એટલું બધું આપણને લાગણીથી એ ફોન કરીને આમ કહી ને કે ના એક વખત કારણ કે હું પછી પાછો બે વર્ષે ત્રણ વર્ષે આવું તો તમે એટલીસ્ટ એક વાર તો આપણે ભલે અડધો કલાક માટે પણ આવો તો આવો તો એમ કરીને પણ પણ હવે અમે જઈએ અડધો કલાક પણ એના ક્યાં બે કલાક ને ત્રણ કલાક નીકળી જાય કારણ કે જ્યાં ફ્રેન્ડ ભેગા થાય એટલે બધી જૂની વાતો આપડી બધી મેમરીઝ પાછી આખી આપણેે. ચર્ચાઓ કરીએ. તો એમાં ક્યાં આપણો સમય બી નીકળી જાય ને આપણને પણ એ વસ્તુ ગમે એમ કે આપણે બધી આપણી જૂની વાતો કરીએ આપણે કોલેજમાં શું કરતા હતા શું મસ્તી કરતા એટલે પછી અમે એવું કર્યું કે જેટલા જણ હાજ જર હોય ને તેટલા મળીએ અને જે લોકો ગેરહાજર છે તેને વિડીયો કોલ થી કે પછી કઈક એવું થાય કે ભઈ ત્યાં જવાનું થાય એમના શહેરમાં જવાનું થાય તો ત્યાં મળી લઈએ, એવી રીતે કરીને અમે આવી રીતે અમારી મિત્રતા જાળવીને રાઈખી છે. એટલે આજે તમે આપડે મિત ત્રતા વિશે ઘણી એવી ચર્ચા કરી, ને આપણે બંને પણ મિત્ર છે, આપણે પણ આપણી મિત્રતા રાખશું ચાલો હવે ફરીથી આપણેે કઈક વિષય પર ચર્ચા કરશું, ઓકે આવજો.
આવજો.